હલો
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
કેમ છો. હામાં તેમાં તમે કેમ છો.
હું પણ મજામાં
શ કરો છો તમે હાલ
હાલ બેસીને તમારા જોડે વાત કરું છું.
તવે પ્રાણી સારી છે તમારી.
શું બોલો છો.
તબિીયત સારી
હા, હા મારી સાડી છે. તમે બતાવો
હમ બસ બઢિયા.
બસ બધું મજામાં.
હા મજામાં, મજામાં
હમ કાલે હું તમને કોલ કરી
હમ્મ
તમને ઉપાડું જ નથી
કાલે કેટલા વાગે કર્યા હતા તમને.
એ નવ વાગે ના, ના, ના વાગે નવ વાગે નથી, તે દસ વાગે દસ વાગે
અચ્છા હું તમને સાંજે મેસેજ કર્યો હતો. સાડા સાત વાગે મ સાડા છ. વાગે કર તો કેમકી સાડા સાત વાગે મેં કીધું કે તમેગર સાડા સાત વાગે, વાત કરો છો તો
હા ન તો સાડાે હું તમને કીધું ને કે આઠ વાગે થઇ જશ. થશે તો મારું સાડાે સાત વાગે થયું, થયું નથી. પછી હા ત્યારે આરતી અને બધું કરવાનું પડે છે ને.
અચ્છા, અચ્છા
હમ તો ટાઈમ થઇ જશે પછી આઠ વાગે હું. લગભગ ટાઈમ નીકાળવું પડે મને
અચ્, અચ્છા
પછી બાળકોની પરીક્ષા પણ હતી ને હું તમને કીધું હતું ને આજે આખરી પેપર હતું.
અચ્છા આજે આખરી પવર હત.
હા તે હમ
મારે પણ આજે હા મારા હાલ ટેસ્ટ જ ખતમ થયા હતા સોમવારે પછી હાલ ફરીથી આ શનિવારથી ફરીથી પેપરો ચાલુ છે.
ફરીથી કેમ
ફરીથી આ છે હવે મત મતલબ જ્યાર સુધી નવરાત્રિ નઈ આવતી ત્યાર સુધી મારું શનિવાર, સોમવાર, શનિવાર, સોમવાર બન મતલબ જેટલા બી શનિવાર, સોમવાર આવે ને બ ધામાં મતલબ પેપર જ પેપર ચાલે છે.
આવુ
હા મતલબ એક હફ્તા એક હફ્તાનો ગેપ-ગેપ હા, બઉ જ હા મતલબ વચમાં થોડું પણ ગેપ નથી. બસ સોમવાર, શનિવાર, સોમવાર, શનિવાર બસ પેપ તર જ પેપર ચાલુ છે હવે.
અને આ મહિનામાં તો બધા જ મ તહેવારો પણ હશે નઈ
હા
તે પેલા રાખી છે અને પશ જન્માશ મી તે પશી ગણેશઉત્સવ ઉશ
હન, ગણેશ ચતુર્થી છે, પછી દશામાનું વ્રત તો ચાલુ છાય થાય છે.
હન, તે પછી બધું નો બ
હમ, હા એ જ પછી સાતમ પણ ચાલુ થાય છે, ત્યારે પણ રજાઓ આવશે પછી ગુરુ પૂર્ણિમા પણ છે હાલ
હા, હાલમાં છે ને. તમે ક્યાં, તમારું કયું ગુરુ છ.
મા હમારે અમે તો માતાને, માતાને, માતાને ઇંગ્લાજ માતાને પૂજીએ છીએ અમે
તમે હિંગલાજ માતાને, આ પહેલા તો બધાની જ છે ને હિંગલાજ મા પછી બધાના-બધાના ગુરુ પણ હોય છેને.
હમ, હમારા અમારા તો સતગુરુ સાંઈ છે. ગુરુ બાબા, હન, ગુરુ બાબા હોય છેને.
ગુરુબાબા મે પેલા તે ભગવાનને કીધો છે સતગુરુ સાઈ કે કે પંથનું છે.
મતલબ અમે બંનેને પૂજ્યો છો, બંને અમારા ગુરુ જ છે.
ના, આવુ તો હિંગલાજમાતા બ-બધા લોકોની માતા હોય છે, અને તે પછી ઈ સાઈ જશે, આ બધુ સાઈ બાબા છે, અને બોલે ભોળે બાબા છે એ બધું જ માને છે ને એના પછીથી ગુ ગુરુ હોય ને, જે મારી સાસુ માતા એના હરેમાધવનું ગુરુ છે. અને હરેમાધવનું અને મારા બાઈ બેનપણી છે, એમનું અનંતપુરીનું છે તે બાજુ બાજુમાં છે, પડોશી જ છે. તેના આ પેલા નિરંકારી ગુરુ છે.
અચ્છા, હમે પણ મા-મારી દાદી અને મારા દાદાના છેને, મા મતલબ મારા દાદા પહેલાં જે મારા દાદાની દાદ મમ્મી હતી ને એ અનંતગુરુને મતલબ બઉ જ પૂજતી, ત્યારથી મતલબ હમે બધા અનંતગુરુને પણ મતલબ ગુરુ બાબા અનંતગુરુને ગુરુબાબા બોલે છે ને અમે તો બધા, તો ત્યારથી પછી ગુરુબાબા પણ ગુરુ બાબા અમારા ગુરુ છે, અને અને અમે માતાને મા મતલબ બઉ જ મા
માનવું પડે છે હા, હન તો બધા જ હિંગલાજમા તાને માને માને છે ને.
હા, અને મતલબ અમે આમ ની રાખતા કે ભગવાનમાંથી આ ભગવાન અલગ આ ભગવાન અલગ
ના, ના, આ તો બધા જ એક જ છે પર બધાની આ હોય નહ કે આવાનું માનવું આવું માનવુ હ હદ
પૂજીીએ છે અમે
હા આવું તો હું ભોડે બાબા ના બધું વિશ્વાસ કરું છું. અને મારું પતિ એ સાઈબાબા ને બધુ માને હા. અને હિંગલાજ માતા જો બધાની જ છે જ.
હા બધા સિંધીઓની છે એ તો.
હા.
પણ શુરુ થી જ્યારથી મારા દાદા અ કહું ને મારા દાદા મારા મારા દાદા જ્યારે મતલબ લગ્ન કરયા લગ્ન થી બી પેલા તો ત્યારથી જે મતલબ મારા દાદાની જે મમ્મી હતી ને તો ત્યાં ત્યાર થી જ એ બધા મતલબ હિંગલાજ માતા ને બો જ એટલો કોઈ એમને કોઈને બતાવ્યું હતું હા અમારી કુલદેવી છે.
કૂલદેવી સિંધીની.
સિંધીની પણ કુલદેવી છે અને પછી અ ભાગલીમાં એમનું મંદિર પણ છે મારા દાદા હર રવિવાર યા હર પૂનમે મતલબ કઈ માનતા હતી મારા દાદાની તો તો હર પુનમે હર પુનમે પહેલા પેદલ પેદલ હિંગ હિંગલાજ માતા જાતા ભાગલી છે ને રાજ રાજસ્થાન માં જવાઈબાન ભાગલી ત્યા ત્યારે જાતા પછી મતલબ આવતા પણ પેદલ હતા. અરે અહીંયાથી અહીંયાથી બે ત્રણ બે ત્રણ ઘં ઘંટા નો છે મતલબ એ ત્યાં અહીંયાથી તો એને ટ્રેનમાં જાતા પછી પેલેથી એટલો દૂર છે, એટલો દૂર છે પછી પેદલ જાતા પછી હા હા એમની માનતા હતી અને પેલાં તો આટલી ફેસિલિટીઓ નથી તો મતલબ આમ રી્ષા વિકષા આ બધું મળતું પણ નતું.
ના એમની આસ્થા બોવ
ભાગલી મા છે.
ના મને ખબર નથી.
અચ્છા નય તમે બસ તમે બસ એકવાર જાજો મતલબ હાલ તો એટલો મસ્ત માતાની દયાથી જ એટલો મસ્ત બની ગયો છે રાજસ્થાન શિરોઈ આવે છે ને
રાજસ્થાનમાં પેલા યે ખાટુંશ્યામ માર
ના ના માર આબુ આબુ રોડ મારવાડ
હમમ હું નથી સાંભળ્યું ક્યારે જાઉં તો તમ તારે તમારા થી પૂછી લવ.
હા તો નય આબુરોડ સાંભળ્યું છે મારવાડ આબુ રોડ.
આબુરોડ તો સાંભળયુ છે.
હા આબુરોડ ના પછી જ છે પછી જ આ આબુરોડ ના પછી રાની આવે રાની ના પછી આવે છે.
આવું
ફાલના ફાલના ના પહેલા આવે છે અને ફાલના આ મતલબ ફાલના પછી આવે છે.
હા હું રાજસ્થાનમાં પેલા જયપુર હમમ ગઈ છું અને પછી ઉદયપુર ગઈ છું.
અચ્છા.
હા જયપુર માં પેલા ખાટુ શ્યામ મંદિરે ગઈ.
હા.
હતી અને ઉદયપુર માં મારા પિયરે ઘરે જયારે ગઈ હતી ને ત્યારે બધા લોકો જ ત્યાં રમવા ફરવા માટે ગયા હતા ત્યારે બધું મ આનંદ પડ્યુ.
અચ્છા તો તમે અચ્છા તો તમે સાવરી સાઇડ ગયા છો.
ના સાવરિયા સેઠ નથી ગયા.
મથુરા વૃંદાવન પણ.
ના ત્યાં પણ નહી ત્યાં જવાનું છે મને તો હવે પેલા ઉજ્જૈન જવાનું છે. ત્યાં પછી સાવળિયા સઈડ જવાનું છે. મારા પતિ એ મને કીધું હમ મારા પતિ એ કીધું કે પલ તમને એના ઉજ્જૈન લઈ ચાલ જવાનું છે બંને પછી સાવરિયા સેઠ પણ જવાનું છે પેલા તે મિત્રો જોડે જાય સાવડિયા સેઠ.
અચ્છા અચ્છા.
હા આવ તો હું કીધું સારું છે તે મારા બારકો છે મારા દીકડો ને શેરડી જવાનું હે છે અત્યારે
અચ્છા.
હા તો હવે જોઈએ છે કે ક્યાં પેલા જવાનું શું બને
તો તમારા બાળકો ને ફરવાનો શોખ છે.
બઉ.
અચ્છા.
મને મને આટલું બધું નથી પણ બાળકોને છે.
અચ્છા હા ના ના હોવું જોઈએ મતલબ આમ આ બધી જ ચીજો જોવાની બહ જ એટલો મન પ્રસન્ન થાય છે ને બહુ જ મસ્ત છે.
હા મને પણ બહુ આનંદ આવે છે પણ ક્યાં ત્યાં જ અ મુસાફરી કરેને કરે આપણે ત્યારે બઉ થાક લાગે મને તો ખુબ જ થાક લાગે.
અચ્છા. ના જાવાનું ને. તો કે મતલબ કે એટલા પાંચં એક હફ્તો તો આવના માટે નહીં કાઢવાનું કેમ કે અમે ફટાફટ ફટાફટ બે દાડામાં બધું ફરી લેવાનું પછી થાક લાગે તો
થાય ની મારા પતિ એની નોકરી આવી જ છે કે એમને બધી છુટી ના પાડી પાય તો એમને બે દિવસ નાને ત્રણ દિવસ ના જ ટાઈમ મળે છે કે પેલા હો હોલી આવે છે ને હોળી પેલે તેમાં જ એમને બે દસ ની છુટી પાડે અને તેમાં રવિવાર હોય ને ત્યારે જ તેમને છુટી મળે તો ત્રણ દિવસ થઈ જાય ત્યારે આપણે ફડવા નીકળે.
અચ્છા અચ્છા આમ છે આ સર વીસ સર્વીસ મા મારી ફ્રેન્ડનો મારી ફ્રેન્ડના પણ પપ્પા છે ને એ પણ સર્વિસ વાળા છે એ પણ મારી ફ્રેન્ડ પણ કહે છે કે મારા પપ્પ પાને છુટી જ નહી મળતી ભલે મતલબ બોલો કે અ નો છોકરી છે પછીને ક બોલો તો હેડો પેન્શન પણ સારી છે પડ છુટ્ટી જ નહીં આપતા અગર છુટ્ટી લઈએ તો એ પગાર કાપી લે છે પછી.
હા આવું થાય એમ. હા ના મારા પતિની પગાર તો નથી કાઢતા પણ આમને જ ગમતું નથી કે હું છુ્ટી પાડું કે બી. બીજાને મોકું આપું કે ક કેવાનું કા કે. તે સામણે વાળા ક કજું કશું કહે નહી.
અચ્છ અચ્છા.
એમને આવું લાગે. એમનું પોતાનું જ નેચર આવુ આવી રીતે છે.
હા એ જ છે કે ભાઈ હા. મારા પપ્પાનો પણ નહી મારા પપ્પાનો પણ આજ છે. એ પણ કે કે અગર તમને ફરવું છે તમે ફરવો પણ મને મતલબ આમ ફરવાનું મત કહો એમને મારા પપ્પા ને પણ નહીં ગમતું મારા પપ્પાને ક્યાં જાવા ગમે છે બસ એક મારા એના અમારા ઈ કુલદેવી મતલબ મંદિરે જવાઈ બંધ જાવા ગમે છે એક અંબાજી જાવા ગમે છે અને એક મતલબ બોલો ને કી ક્યારે અગર શાદીઓ હોય છે ને ત્યારે એ આવે છે એ ફર ફરવા ને નીકળે છે એના કરતા અમારી સાથે જ આમ પાલનપુર માં ફરી લે છે. પણ બહાર તો એમને ગમતું જ નહીં એ કહે છે કે તમે મને ભલે એ મારી મારી માતા ના મંદિર લઈ ચ ચલ ચાલશો ને તો પછી મુ તો એ એમના મતલબ તયા હતા તયા હેળો ફરવા માટે રાજી છું પર આમ આમ બીજા બીજી જગ્યા મને મત કહો ફરવા માટે તો
હા બહુ લોકો આવું હોય.
હા પછી પછી અમે પણ નાની ના ઘેર જાઓ ને તો પોતે થી જ જાઓ પપ્પા છોડ છોડવા પર નહી આવતા ન કતો હમે મતલબ બોલતા ભી નહી કે તમે લેવા આઉ કે એમનું કામ મતલબ એક એ કહે છે કે મારો અગર જ્યાર સુધી ગોલ કમ્પ્લીટ નહી થાતો ને ત્યાર સુધી મુ હા ફરવા જે એ કહે છે અમે કહીએ કે તમે અગર ફરશો નહીં તો તમારી લાઈફ શું કામ નહી ભગવાને શું કેમ મોકલ્યું છે તમે કમાઓ પણ